હા અવાજ આવે
હલો.
નવરી છું.
આવે છું પણ કમ આવે છું. ધીરે છે ધીરે ધીરે આવાજ આવી છે.
કમ કમની બાત
હલો
હા બેન
હલો
અબે આવેરી ને?
હેલો હા હવે આવેરી.
હલો
હા
અવાજ આવે છે?
હલો આવેરી થોડી જોર સે બોલો.
હા અવાજ આવી રહી?
હા આવીરી.
હા કેમ છો? કેમ છો? મજામાં છો?
કેમ છો?
મજામાં તું મજામાં તું તમે કેમ છો?
હા ભાઈ મજામે છું. તમે?
હું બી મજામાં છું.
કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
ઘણા દિવસ પછી મલ્યા વધુ જમાના ને
હા ભાઈ મજામાં છું. ઘરમાં બંધા સારું છે? ઘરમાં બંધા સારું જ કે? હા ભાઈ
સાંભળ્યું કે આ વર્ષો ગાવનો મેલો ખૂબ મોટા પ્રાણો થવાનો છે.
હમ
શું?
હા હમ
આવાજ આવે છે?
હા આવે છે, આવે છે થોડી થોડી આવે છે.
બોલો છે.
આ એકદમ સાચું. ગ્રામ પંચાયત અને યુવક મંડલી એ મલીને ખૂબ સારી તૈયારી કરી છે. આ વર્ષે તો નયા નયા કાર્યક્રમ પણ રાખ્યા છે.
એકદમ સાદું ગ્રામ પંચાયત અને યુવક માંડલે મઠીન ખૂન સારી
હા તૈયારી કરી છે. વાહ! મને તો મને તો મેલામાં જાવાનો ખુબ શોખ છે. શું શું કાર્યક્રમ રાખ્યા છે? વાહ! મને તો મેલામાં જ
શું શું કાર્યક્રમ રાખ્યા છે?
હહ
શું શું કાર્યક્રમ રાખ્યા છે?
સવારે પ્રભાત ફેરી. અ પાછી બાલકા માટે ચિત્ર સ્પર્ધા, દોડ સ્પર્ધા અને વ પ્રતિસ્પર્ધા છે. સાંજે લોકગીત અને ગરબા છે. ગરબાનોો કાર્યક્રમ ભી રાખેલો છે.
સાંજે લોકગીત અને ગરબા નો કાર્યક્રમ રાખ રાખેલો છે.
હા
શું અવાજ આવે છે.
અને ગરબાને કાર્યક્રમ રાખેલો છે. હા તો ખુબ સરસ વાત છે.
આ તો ખુબ સરસ વાત છે ગરબા હાય અને
ગરબા હોય ને એ ગુજરાતી. લોકગીત ના હોય કેવી રીત ચાલે છે મને તો ગરબા મે જાવરનું.
તો ગરબા જોવાનો ખુબ આનંદ આવે છે.
હા. બસ એટલા જ નહી આ વર્ષે સ્થાની કલાકાર સાથે સાથે. શહેર માંથી પણ કલાકારો બોલવાનું છે. તેવો.
કલાકારો સાથસાથ શહેરમાંથી પણ. કલાકારો ને બોલ્યા છે.
તેઓ લોકસંગીત ભજન અને હાસ્ય કાર્યક્રમ પણ રાખ્યો છે. લોકસંગીત ભજન અને હાસ્ય કાર્યક્રમ રાખ્યો પણ કરશે. ખૂબ મજા આવે છે, ખાવાની વેવસ્થા શું છે?
શું?
માયા બા ખૂબ મજા આવે છે, ખાવાની વેવસ્થા શું છે?
આવાજ આવે છે?
હા, આવાજ આવી રયો છે.
કા છે?
ખૂબ મજા આવે છે, ખાવાની વેવસ્થા શું છે?
ખૂબ મજા આવે છે.
હા, લોગ લોકસંગીત ભજન અને હાસ્ય કાર્યક્રમ પણ રાખ્યા. ખૂબ મજા આવે છે, ખાવાની વેવસ્થા શું છે? એમાં પણ ખૂબ ધ્યાન આપેલું છે. ફાફડા, જલેબી ઢોકલા, ખાંડવી, થેપ લા, ગાંઠિયા, ખંમણ, હાંડવો, મકાઈનો ચીડવો, કુલ્ફી અને ઘણી બધી,
હ,
હા, હા,
બોલો છે, જોર શે
ખૂબ મજા આવા છે. ખૂબ મજા આવે છે, ખાવાની વેવસ્થા શું છે?
સુખ વિચાર પૂર્વક આયોજન કીયો લક લાગે છે, બાલકો માટે શું ખાસ શે?
હા, સ્પર્ધા દોડ સ્પર્ધા અને વ્રકતી સ્પ્રધા
શું?
સાંજે લો લોક લોકગીત અને ગરબાનું કાર્યક્રમ રાખે.
આવાજ આવાજ નથી આવે. આવાજ નથી આવી રહી. હા, આ તો ખૂબ સરસ તમ બોલો તમ તમ જાચ
આજકાલ નઈ તકનીક શીખવી જરૂરી બની ગઈ હૈ છે.
હમ,
છે.
નઈ તકનીક, હા, સાવેરે પ્રભાત ફેરી અ પ્રભાત ફેરી બાલકો માટે ચિત્રી સ્પર્ધા, દોળી સ્પર્ધા ને અવાજ નઈ આવી રી
શું?
અવાજ નઈ આવી રી શું?
કમ આવે છે.
હા સુરૂ શે બોલો છે, શુરૂ શે બોલો
સુરેશ બરાબર, જો કિસાન સમેય સાથે બદલે તો શું?
હમ,
હલો!
અ હા, આ વર્ષે ઈસ્થાનીય કલા કાર સાથે સાથે શહેરમાંથી પણ કલાકારોને બોલવ્યા છે. તેઓ લે લોકસંગીત ભજન અને હાસ્ય
મહિલા મંડલ શું કરે છે? શું?
આવા હા, આ તો ખુબ સરસ વાત છે ગરબા હોય અને ગુજરાતી ના હોય એ કેવી રીતે ચાલે છે, મને તો ગરબામાં જવાનો ખુબ આનંદ આવે છે.
વસ્તુઓનું પ્રદર્શન અને બિકરી કરશે.
વિજ્ઞાન પ્રદર્શનમાં ખુબ છે.
હલો.
હા, પુલીસ પોલીસ ટીમ રહે છે. હલો.
હા, હા.
અવાજ અવાજ નથી આવે.
હલો.
હલો, અવ અવાજ નથી આવે. અવાજ નહી આવે છે, બોલો બોલો.
શું?
બોલો?
બરાબર જો કિસાન સમય સાથે બદલે તો
કા પછી
હલો.
હા.
અવાજ આવે છે?
અવાજ નથી આવે છે.
હા.
અવાજ આવે છે?
હેલો.
ખુબ સુંદર પર્યાવરણ બચાવાનું સબથી મોટી જરૂરત છે.
શું?
બિલકુલ પાણી બચાવો લગ લગાવ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો એવા સંદેશ પણ આપવામાં આવે છે. અને કિસાન માટે ખૂબ ઉપયોગી થશે. આજકાલ નઈ તકનીક શીખવી જરૂરી બની ગઈ છે. બરાબર છે એ મહિલા મંડલ શું કરશે?
અવાજ નહી આવે પણ શું પાણી વ્યવસ્થા પણ કરી છે.
એથી મહિલાઓને આર્થિક લાભ પણ લેશે. આત્મનિર્ભર બનવાની દિશામાં આ ખુબ સારો પ્રયાસ છે.
ત્યાં સુધી પક્ષી
શાંતિપૂર્વક સમાપન થા થશે. શું?
ઠીક માં લગાવું છું ઠીક છું.
શું?
બાદમાં વાત કરું છું.